હાલો હા. અ કેમ છો તમે?
બસ મજામાં. તમે?
હા હું પણ મજામાં જ છું. જમી લીધું તમે?
હા જમી લીધું. તમે?
હા મેં પણ જમી લીધું મારું છે ને કાલે રિઝલ્ટ આવ્યું તો મને બો ખુશી થતી છે કે મેં પાસ થઈ ગઈ તો હવે હું વિચારત છે કે હવે હું શું કરું.
તમને જે ઈચ્છા હોય તે કરી શકો.
અચ્છા હા સારું તો મને હું અ તમે બોલો કઈ.
હું હું એમ કેતો હતો કે આપડ આજે અંતરિક્ષ વિષે ચર્ચા કરીએ તો ચાલે?
અંતરિક્ષ હા હા ચાલશે ને એમ તો પણ મને
વિકલ મને અને ઘણ ગમે છે આ ટોપિક એટલે.
હા હા એ તો મને પણ ગમે છે એલિયન્સ એ બધાળું ટોપિક.
ના ના એ અંતરિક્ષ ના ના અંતરિક્ષ એટલે એલિયન નહી યાંત્રિક્ષેટલે આપણું અવકાશ. આપડું પૃથ્વી થી દૂર જે અવકાશ. છે તેમાં હોય છે ને કે હા ઘણું બધું ચંદ્ર તારા ઉપગ્રહ
મંગળ
પછી ઘણું એના બી સિવાય જે આપણને નથી ખબર જે વસ્તુ મને બી નથી ખબર જે વસ્તુ તમને પણ શું થાય છે હા કેટલે સ્પેસ કેવી રીતે વર્ક કરે છે સ્પેસ ક્યારે બનેલું- ધરતી કેવી રીતે બને- અંતરિક્ષે એટલે સ્પેસ
હા તો તમે ગુજરાતીમાં બોલો હા સારું
યુનિવર્સ આવે યુનિવર્સ ના બીજા યુનિવર્સ આવે જેમ કે
યુનિવર્સ યુનિવર્સ એટલે બ્રહ્માંડ
એટલે એજ જ કઈ એક્ઝેક્ટ મને વર્ડ પણ નથી ખબર બટ મેં હું તમને કહું- કે આપડું જે સૂર્યમંડળ છે. બરાબર તેમાં કેટલા ગ્રહ છે ટોટલ સૂર્યની આજુબાજુ ફરે હતી કેટલા ફરે છે બધા તમને ખબર છે સ્કૂલમાં ભણ હતો
હમ ખબર તો છે પણ યાદ નથી
કેટલા હોય કયા કયા નામ
આ ગુરુ. શુક્ર શની નેપચ્યુન પ્લુટો અને એ બુધ સાત હોય આઈ થિંક
હમ આઠ ન હોય જાય
અચ્છ! હા હા! મને યાદ.
એટલે આ બધી વસ્તુ પણ મેં સ્કૂલમાં. તે મને હજુ સુધી યાદ છે. હું કસે થી વાંચીને નથી બોલતો. હતું તમને મોડે કહું એમાં પેલ. જે સૂર્ય થી સૌથી નજીક. એકદમ લાઈનમાં બોલો. અમે જે રીતે લાઈનમાં છે ને. તે રીતે જ મને યાદ છે. કેવી રીતે સ્કૂલમાં ભણેલા તો સૌ જે જે. મેં નામ બોલું લાઈનમાં. તે તે સૂર્યની નજીક ન જેમ કે પહેલો સૌથી નજીક બુદ્ધ. પછી શુક્ર.
હા!
પછી પૃથ્વી, ત્રીજા નંબર પર આપડી. છે એટલે આપડે બી ઘણા નજીક કેવાઈ સૂર્યથી. હા, બુધ હા તો સાંભળો બુધ શુક્ર. પૃથ્વી મંગળ. ગુરુ, શનિ. યુરેનસ, નેપચ્યુન અને પ્લુટો. કેટલા થયા.
અ સાત આઠ.
નવ થયા નવ. ટોટલ નવ બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ. શની, યુરેનસ, નેપ નવ થયા હવે આપણે. નવ થયા તો આપણેે પ્લુટોને ગણતા નથી. કેમ ઘણો. દૂર છે. એક્ઝિસ્ટ કરે. નથી કરતો, કઈ એનું અપડેટ નથી. તો એને આપડે કરી નાઈખોય છે, એટલે ઇન્ક્લુડ નથી આપણે એને ગણતા નથી, એવું ને. સૌથી મોટો ગ્રહ. કયો આટલા બધા માંથી સૌથી મોટો સૌથી મોટો બરાબર ને લાલ શુક્રએટલે આપ મંગળ મંગળ જે આપણે જો આપણે જો પહેલામાં જોઈએ આપણે શું કેહેવાય એને માઇથોલોજી કે એસ ટ્રોલોજીમાં જોઈએ આપ આપડે તો એમાં પણ થોડો ઘણો ખતરનાક એને બતાવેલો છે હવે સાચું છે ખોટું તે મને નથી ખબર કારણ કે હું એમાં બિલવ નથી કરતો બટ એમ માને છે કે મંગળ મંગળ ગ્રહ ઘણો ખતરનાક હોય છે. જે બહુ પ્રભાવશાળી એવી છે. તેજ રીતે એની જ એક એની જ બરાબરીમાં બીજો એક ગ્રહ જે કુંડલીમાં જે એસ્ટ્રોલોજીમાં તાકાતવર બતાવે છે તે સૂર્ય સૂર્ય
સૂર્ય હા તો હું શું કેવું કે
હા
આ જે બધા ગ્રહો છે જેમ કે આપણે પૃથ્વી ગ્રહ છે તો આપણે તેમાં રહીએ છીએ તો બાકીના ગ્રહો પર કોઈ રહે છે કે પછી એમ જ એમ સૂર્ય પર તો કોઈ ના રહી શકે અચ્છા
કોઈ નહી રહી શકે
અચ્છા સૂર્ય પર તો ના જ રહી શકે પણ
મંગળ પર આપણા એસ્ટ્રોલોજર જે નાસા ના એ ઘણા ટ્રાય કરતા છે. પહેલા તો એ લોકો કો એ ટ્રાય કરતા છે કે મંગળ પર કઈ છે. કોઈ રેતું હતું પાણી મંગળ પરનું પાણી છે કે નથી ત્યાં બરાબર
હમ હમ
શોધખોળ ચાલતી છે ચંદ્ર પર પણ ચાલતી છે અમુક તો ઇલોન મસ્નું જો તમે નામ સાંભળ્યું હોય ઈલોન મસનુ નામ
ના નથી સાંભળ્યું.
એન તો એ દુનિયાનો હમણાં જ અઠવાડિયામાં જ મેં જનરલ નોલેજમાં જોવું રીલ્સમાં ઇન્સ્ટાગ્રામ કે દુનિયાનોો સૌથી પહેલો
હમ
ટ્રલિન
હમ બિલિયનર કરતા પણ ઉપર
મિલિયન પેલા મિલિયનર આવે બરાબર પછી બિલિયનર આવે બિલિયન બ બિલયન પછચ્યાવે ટ્રિલિયનર
વાહ
ટલ તમે સમજો સમજો આજી કોઈ નથી આ આટલા વર્ષ સોની પૃથ્વી પર આખા પૃથ્વી પર નોટ નોટ ઓનલી ન ન્ડિયા નોટ ઓનલી ઇ યુ એસ એ ફક્તયુ ફક્ત અમેરિકામાં પણ નહીં ફક્ત ઇન્ડિયામાં પણ ફક્ત એશિયામાં પણ નહીં ફક્ત યુરોપમાં પણ નહીં આખા પૃથ્વી પર મલો એવો માસ જે ટ્રિલિનર મની ટ્રલયનર એ ઇલોનમસ છે એ સ્પેસેક્સ છે જેવી રીતે ઇન્ડિયા પાસે ના ઇન્ડિયા પાસે ઇસરો છે બરાબર આપડું પોતાનું સ્પેસ એજન્સી ઈ છે ઇન્ડિયા ન બરાબર પછી અમેરિકા પાસે ના છે એવી જ રીતે ઇલો પોતાનું સ્પેસક્સ છે પોતાનું એના એકલાનું અમેરિકાનું છે પણ પણ સ્પેસેક્સ છે એણે કામ કરેલું છે જો તમે ન્યુઝમાં જોયું હશે કાતો રીલમાં જોયું હશે એણે એવું કામ કર્યું ને જે સ્પેસને જે એજન્સી છે ને આ બધી એ લોકો માટે ઇમ્પોસિબલ છે કામ ઇમ્પો સિવાય જે નાસા ઈશરો વિચારી પણ ની શકે આપડી કોને અમેરિકા ના સા વિચારી પણ છે એવું કમેને કર્યું શું કર્યું છે ખબર તમને
ના શું કર્યું
રોકેટ લોન્ચ રોકેટ લોન્ચ થતા જોયો તમે ટીવી પર કેવું કઈ જોયો એ લોન્ચ થઈ જાય પછી અકાશમલે અલગ થી જાય છે. ટુકડા થી એના આહી સ્પેસમાં જતું રેય છે બરાબર
હા હા હા
થઈ ગયું અવે એ જ વસ્તુને તમે રિટર્ન જ્યાંથી રોકેટ લોન્ચ થેલું તે જગ્યાએ પાછા લાવીને મૂકી શકે નાસા ઈ સરો જાતે એવું ની કે એને પકડીને લાવીએ ના ના એવું નથી કે એને પકડીને લાવીને આપડે મૂકી દઈએ જગ્યા પણ ના એવી રીતે જાતે આવી શકે એ વસ્તુ હા એ વસ્તુ સ્પેસેક્સ ઇલોન મસ્કે કરી બતાવી એની કંપનીએ
અચ્છા એટલે ધ
કેવી રીતે એ બી એ કેમ ઇમ્પોસિબલ છે ખબર તમને એ એ જે અ લોન્ચ થાય છે જે રોકેટ જે કઈ રીતે તમેને એનું વજન કેટલું હોય છે ખબર તમને કેટલું ટન નું વજન હોય છે. કેટલા કિલોગ્રામ કેટલા ટન નો વજ આટલી ભારી વસ્તુ ને તમે સ્પેસમાં મોકલો બી છો
હમ
નીચે લાવો બી છો જાતે અને જાતે એ જ જગ્યા પર પાછું બેસી પણ જાય છે જાતે આટલી ભારી વસ્તુને બેલેન્સ કેવી રીતે એટલે એ જે ટેકનોલોજી નો જે માસ્ટર માઇન્ડ છે ને તે ઇલોન મસ્ક છે. ને એ ભલે માણસ સારો હોય ની હોય મને નથી ફરકની પડે પણ જે ઇન્ટેલિજન્સ એનામાં છે ને આ ઉંમરમાં એ કઈ બો ડોસો પણ નથી એની કઈ ઉંમર પણ નથી પણ આ ઉંમરમાં જો એ ટ્રિલિયનર બની ગયો એ ફક્ત એના માઇન્ડ ને ઇન્ટેલિજન્સ ના લીધે સમજી ગયા ત તમે ઇમેજિન કરો તમે ખાલી પાંચ કિલો નો પથ્થર તમે પોતાના ટેકનોલોજીથી તમે આમ તેમ ના હલાવી શકો એ કેટલા ટન મોટું જે જે શીપ છે તે લોન્ચ તો કોઈ બી કરી નાખે ઈસરો પણ કરે આશા પણ કરે લોન્ચ તો કોઈ બી કરી દે લોન્ચ કરવામાં કઈ મોટી વાત નથી પણ તે વસ ને સ્પીસમાંથી પાછી થી બોલાવવાની એ જ જગ્યા પર મૂકવાની સમજ્યા તમે.
હા સમજી ગઈ.
એ જો તમને જો જોવું હોય ને તો હું તને તમને રીલ્સમાં મોકલીશ. ઠીક છે એ તમે પોતે જોજો. એ ટોપિકથી ભલે આપણે અલગ જતા છે બટ એક એટલી નોલેજની વસ્તુ છે ને એ માણસને જાણવું બહુ જરૂરી છે. હાલા એ જનેરશન પણ બે એને જે કર્યું છે ને તે બહુ મોટી મોટી સ્પેસ એજન્સી પણ ફેલ છે કરવામાં. પર્સનલી હું કેવું તમને એ માણસ ઘણો ઇન્ટેલિજન્ટ છે અને મને ન લાગે ટ્રીલરની ઉપર ની જે આવે છે ને જે એને કહ્યું ટ્રીલરની ઉપર બી એક આવે છે કેટેગરી મિલિયનર બિલિયનર એની ઉપર બી એક આવે છે કેટેગરી તેનું નામ ખબર પણ એ બી એ ર્કોંસ કરી જશે. થોડાક વર્ષોમાં એવું લાગે છે મને. ને એનું સપનું શું છે તમને ખબર એનું ડ્રીમ શું છે ખબર તમને?
શું?
નાસાના જે રોબોટ બનાવે છે ને સ્પેસ તે મંગળ ગ્રહ પર મોકલવાનો ઘણા બધા. ને ત્યાં એ કઈ બનાવવાનો છે. સમજો તમે વિચાર કરો. આપડે કેમ વલસાડથી મજૂર મો જઈને કામ કરો તેવી રીતે પોતાનો રોબોટ મોકલ એબી કોઈ સિટીમાં નઈ ડાયરેક્ટ મંગળ ગ્રહ પર મુકાશે એના રોબોટ ને. એટલા ઇન્ટેલિજન્ટ હશે એ લેવલ એના રોબોટ કે ત્યાં જઈને એનો કમાન્ડ સાંભળશે. ઇલોન મસ્ જે કેહેશે તે રોબોટ ત્યાં મંગળ ગ્રહ પર કરશે. એટલે તે રોબોટ ત્યાં મંગળ ગ્રહ પર શું શું બનાવી કાઢશે? ઘર બનાઈ કાઢશે કઈ પ્રજાતિ ને રેવા માટેની કઈ પણ કરી શકે રોબોટ તો કઈ બી કરી શકે ને. માણસ ને લિમિટેશન હોય છે. રોબોટ ને થોડી કઈ લિમિટેશન હોય છે. માણસને ખાવાનું પીવાનું જોઈએ, પાણી જોઈએ. રોબોટ ને થોડી કઈ જોઈતું છે.
હમ! એ તો છે હા.
આવા વિચારો મેં નથી, આ મારા નથી વિચાર. તમને મને સમળી લાગશે કે આ કેટલું ખતરનાક જાણે છે. પણ મને કેવી રીતે ખબર આ આના વિચાર પરથી ખબર પડી, ને એલોન મસ્કના. એટલે આવી આવા લેવલ નું જે નોર્મલ માણસ. વિચારી શકે તેવું એલોન મસ્ક વિચારે છે.
હમ હમ! સમજી ગઈ.
એ બહુ પ્રભાવિત કરે છે. માણસ રિયલી.
હમણાં મને આ બધાને તો ખબર આ બધી. થઈ જ ન હતી.
કઈ નઈ હજુ ઘણા બધા ટોપિક છે, આપડે. પછીથી પાછો તમને હું સમજાવીશ કોઈ દિવસ. ઠીક છે? ઓકે, સારું ચાલો, બાય.